હલો
કેમ છો ભાઈ
બસ મજામાં તમે
બસ એકદમ મજામાં સુું કરતા હતા
હ બસ હવે નીચે પાર્કિંગમાં જવું જો અને નીચે બધા સાથે બેસવા
બરાબર જમી લીધું
હો જમી લીધું જમી લીધું તમે
હા બસ હમણાં જમીને જસ્ટ ફ્રી થયા શું જમ્યા તમે આજે
હા હું પાણીપુરી જી ખાધું મેને પાણીપુરી ની ખીચી
ઓહ બરાબર સરસ તમને ભાવે છે ખીચડી
હો બહ જ ભાવે છે મને ઇનફેક્ટ એના ઘરે બધાને બધા બાપુજી બા હું મમ્મી પપ્પા ખાવા બધા ખાવા વાળા બાપ બને
ઓહો અચ્છા સારું કેવાય
હમ મને એ લાગે છે ને ત્યાં બધા ખાવા ખીચી ખાય છે એને
હા અહંયા પણ ખાય છે બધા તો આજે આપડે એક ટોપિક ઉપર વાત કરશું તો એ ટોપિક છે કે આપે તમને કઈ મતલબ એમ બુક્સ રીડિંગ નો કે એવો કઈ ઇન્ટરેસ્ટ શોખ ખરો
હ બ જ બહ ઇનફેક્ટ એને બુક રીડિંગ તો મારી એક ટાઈપને હોબી જ છે મને એ ઘણા ઘણા ટાઈપ બુક રીડ કરવાનો બ શોખ છે અને લાસ્ટ જને મેં બુક વાંચી એને સંજય રાવડની મને હવે પેલા કરતા બહુ સારું લાગે છે અને એને વાંચીને એને પછી એમ લાગે કે લાઈફ બહ એ ઈઝી થઈ ગઈ મારી હા અને હું દરેકને એ સજેસ્ટ કરીશ કે એને તમા જે મ જે કરને તો વાચનથી તમે કટ્રોલ કરો મલબ વાંચનથી તમે બધું મેળવી શકો છો જ્ઞાન અને પછી સમાજના સમાજમાં કેવી રીતે એ આપણું રોલ પાત્રને ભજવું પછી એ ફ્યુચરમાં ક પ્રોબ્લેમ આવી ગ તો એને અ કેવી રીતે દટી ન રહેવું તો બધા એ આપને વાંચન થી તો આપને કેવું ને સારું આપને એ એક જ્ઞાન પ્રાપ્તા એ અનુભવ પણ સારો રહે અને લાસ્ટ ચાર પાંચ દિવસ પહેલાં મેં એક સિક્રેટ બુક કરીને એ બુક મંગાવી ઓનલાઈન ઓર્ડર કરીને અને એને આજે જ મેં એને ત્રણ બુક ઓર્ડર કરીને એ જ એના થેટેરે ત્રણ બુક હજી ઓર્ડર કરી એને અને એ મને મને સોમવારને મળી જશે તો
અચ્છા બરાબર તો એ બુકનુંું નામ શું છે ત્રણે
આ એક તો હીરો કરીને એક તો એક ચમત્કારે અને એક શક્તિ કરીને
બરાબર
હ ઇનફેક્ટ હું આગળ જઈને એવું જરૂર કે એને જયારે પણ બી એને આનાથી મોટું ઘર લઈશ ને ત્યારે એને એકને સ્પેશલી એક જગ્યાના હું લાયબ્રેરી બનાવી નાખીશ કે એનામાં એને બચેને રે ટાઈ ટાઈના બુકને એને રાખીશ અને મારે હું અને મારી એના થવા આવી એના વાઈફ ફ્યુચર વાઈફ તો એને કહીશ કે તું એને પછીને જ તને ફ્રી ટાઈમ મળે ત્યારે તું વાંચન કરજે બ જેથી ત બ મનોબળ અને બધું ચા લેવલે વધતું રહે
અ વાહ તમારો તો બઉ સરસ આઈડિયા છે તો વાત મને ખુબ જ ગમી બીજું તમે શું કેવા માંગશો. સો રીડિંગ વિશે.
રીડિંગ વિશે તો એ બ એટલું ખાસ છે કે એને એ બાકી બસ એટલું જ કહીશ કે તમે એને રીડિંગ કરતા રહ્યો મતલબ મોબાઈલથી તો સારી વસ્તુ વાચન કે મોબાઈલમાં તો આપને ઘણી બધી માહિતી મળે. ખ હોયને એવી પણ માહિતી આપને મળી જાય અને રીડંગ શ કે આપ જેટલું નોલેજ એટલું મળે એ પણ આપણે બુક વાચન કરીને તો એને. એને આપણું ક ને આપણે સોશિયલ મીડિયા થીને એ બધાને છેટા રહીને. અને આટલું વધાર ડ થ રીંગ ફોકસ થઈ ગયુંને જગ્યા સ્થિર થઈ ગયું ને તો એના પછી આપણું માઈન્ડ ડિસ્ટ્રેક્ટ ના થાય અને પછી એને આપણે રાતના સુઈને એનાથી પેલા પણ આપ બુક રીડ જરૂર કરવો પઈ જેથી આપણે હું બને સારી રહે સારી આવેને એ જ વિચારે જે આપણે એને વાંચીલું ને એ જ વિચાર પછી મગજમાંખી રાતે અંદરો ફરતું રને જેથી કરીને આપણ સવારે સારું જાય અને દ દિવસે સારું જાય અને રાતે આપણ સારી જાય.
હા સાચી વાત છે તમારી બુક રીડિંગ કરવું તો ખુબ જ જરૂરી છે ઇન કેસ આજનું જનરેશન કેવું છે કે જયારે બી એ કામ કરતા હોય કંક તો મતલબ ઇનકેસ સમજો કે ઇન ધ સેન્સ એ જયારે બી ફ્રી થાય છે તો મોબાઈલ લઈને બેસી જાય છે બરાબર અને આપણેે જોતા જોઈએ છીએ કે મો લી એવું જ થાય છે. તો એના કરતા તો બેટ છે ને કે આપડે કોઈ એવી બ સારી હોય કે આપણે જે જે સ્ટોરીમાં ઇન્ટરેસ્ટિંગ હોય એવું નહી કે ખાલી નોલેજ માટે જ
આપે કઈ કોઈક એવી સ્ટોરી હોય તો એની બુક્સ પણ હોય છે. તો ઈ આપડે થોડ ફ્રી ટાઈમ મળે તો આપણે એ લઈને એને વાંચી તો આપણું માઈન્ડ બી ફ્રેશ થાય આપણને ઘણું બધું એમાંથી શીખવા પણ મળે એટલે ઈ વસ્તુ આખી અલગ જ છે બરાબર. અને આપડે આખો દિવસમાં જે કરીશું ને એનું આપણે સાંજે પછી સુવા ટાઈમે આપણું એનું કેહેવાય ને કે એને ગેસ કરે કે આજે મેં શું શું નવું શીખ્યું તો એમને ઘણી મજા આવે અને આખો દિવસ છે એ પણ આપણો એકદમ સારો જાય. એટલે બુક રીડિંગ તો બહુ જ સારું છે. ું એમ. ખૂબ જરૂરી છે અને આજના બાળકોને બી હા મને બ શોખ છે અને હું બી મારી પાસે બી બુક્સ છે તો હું બી જયારે ફ્રી થઉ છું યા તો પછી ક્યારેક મતલબ કેવાય ને કે આજે મારી સન્ડે છે તો છુટી હોય ત્યારે બી હું થોડું ફ્રી થઉું એટલે બુક્સ લઈને બેસું છું અને હું પણ વાંચું છું મને પણ ખુબ જ શોખ છે વાંચવાનો ઇન ધ સેન્સ અમારા ઘરમાં બધા બુક્સ રીડિંગ નો બહ જ શોખ છે. એટલે મારા પપ્પા છે એમને બી બહુ શોખ છે એટલે અમારા ગણે બી બુક્સો ઘણી બધી છે એમ અને એઈ પણ એકદમ જરૂરી છે.
અને હું મારેને ફ્યુચર વાઈફને એ કહીશ કે તો આપણે એને મોબાઈલ થીને થોડુંક એને ચટું રેવાનું પેને બુક્સ ઉપર એ ધ્યાન દેવાનું ઇ ધ મતલ સુતા સુવા પહેલા જને આપણે બુક લઈ લેવાનું એ પ વાંચવાનું પછી એને હા પછી વાંચતા વાંચતા પછ આપને ક્યારે ઊંઘા આપને પોતને ખબર મળે અને મોબાઈલમાં શું હો કે આપણે એને મોબાઈલ તો અનલિમિટેડ મતલબ વાનું તર એટલું જ કે એને આપે મોબાઈલમાં કેટલોું ટાઈમ એ એ નાખી દઈશું પોતને ખબર નહી પડે અને એના જે જે પણ લાઈટ અને એ પીળ લાઈટ આવે પ નીલી લાઈટ આવે રને એનાથી મગજને બહુ ખરાબ થાય ને રાતના પછી આપ જલ્દી થી ઊંઘ ના આવે આપે એને જયારે બુક રીડંગ હશું ને તો એના વિચાર આપ મગજમાં કીરાત ફરજી પડે અને આપને સારી ઊંઘી પણ આવી જશે અને આપણું રાત સારું તો દિવસ સારો દિવસ સારો તો આપણે સારો.
હા સાચી વાત છે ભાઈ તમારી એકદમ અને મારે પણ એવું જો હોય છે હું જયારે બી આમ ફોન યુઝ કરતી હોય ને ત્યારે એવું થાય કે હજી તો આટલું જ ટાઈમ થયું છે અને જયારે બુક્સ રીડ કરી ને ત્યારે આપણને અચાનક શું છે કે આપણું માઇન્ડ ડાયવર્ટ થાય અને માઈન્ડમાં અલગ જ વિચારો આવે અને જેવી બુક્સ રીડિંગ કરી ને એટલે રાત્રે નીંદર બી સારી આવી જાય અને જલ્દી આવી જાય એટલે તો એક બેનિફિટ છે જ આપણે બુક્સ રીડિંગ કરવાથી હા તમને કોઈ એવી સ્ટોરી કે તમે જે બુક્સ વાંચેલી છે બરાબર તો એમાં તમને કોઈ એવી એક સ્ટોરી હોય એવી તો મને જણાવો ને. તમારી જે ફેવરેટ હોય.
હાલમાં તો હેને ને મે મારી આર એસ એસ ની એક બુક કરીને છે કૂકડ હુલા પંચ પરિવર્તન કરીને એનામાં બસ એટલું જ દીધું હે કે એક વ્યક્તિમાં શું શું બદલાવો અને લાવવો અનિવાર્ય છે મતલબ એક કેવું ને આર એસ એસ એક વ્યક્તિમાં વ્યકિતની મનોકામ કરે છે અને વ્યક્તિ નિર્માણમાં હેને આ પંચના ઉલા તત્વ આપણે કીધા છે જે હા જેવી રીતે આપણાના ઓલા પ્રકૃતિના તે પાંચ તત્વનેને સૂર્ય, જલ, વાયુ, અગ્નિ આકાશ એવી રીતે એના આનાય પાંચ તત્વ છે એના શોધ હું તમને કેવું એક તો કુટુંબ પ્રબોધન પછી એક નાગર શિષ્ટાચાર પછી એને પર્યાવરણ સંરક્ષણ સ્વબોધ અને હજી એક મને એનું નામ નથી આવતું યાદ આવતું પણ હું તમને થોડુંક થોડુંક એને શોર્ટમાં કહી દઉં કે કુટુંબ પ્રબોધન શું કીધું હે કે એને પરિવારમાંને આપસમાં સંબંધ કેવી રીતે રેવાનો કે એને જે પણ કાઈ પણ તકલીફ હોય તો એ એના વિશે વાત કે ખુલીને એને એમ વાત કેવી રીતે કરવાની આજકાલ તમે જોશું પડે તો એના નાનકડા બાળકો તો એ પપ્પા કે મમ્મી સાથેને ખુલીને વાત નથી કરીતા કેમ કેમ કે એના મનમાં બી કોઈ કેને અગર ખોટું કામ કર્યું હતું જો પપ્પાના કે મમ્મીના સામે જઈને વાત કરીશ તો પપ્પા કે મમ્મી મને વઢશે તો એને એમ લીધું કે તમે એના પપ્પા અને મમ્મી પપ્પાને મમ્મી તરીકે ના જુઓ એને મિત્રને તરીકેને તમે ઓળખો તો જેથી કરીને તમે મન મોકળો કરીને તમે એના થી સંવાદ વાત કરી હકો પલસ એ કુટુંબો ઈ છે બીજુંમાં નાગરિક શિષ્ટાચાર કે એને આપણે સરકારે જે પણ નીતિ નિયમ બન બનાયા છે આપણે એનું પૂર્ણપણે પાલન કરવું કપે જે રૂલ્સ એના માટે જ બનાવી કે એના આપણા લા કે આપણે એને પાડીએ હકીએ કે એને આપણે આગળ જઈને કાઈ પ્રોબ્લેમ ના આવે કેમકે જો આપણે રુલ રૂલ્સ સરકાર જ બનાવે છે અ રૂલ્સ પાડશું તો આપણા માટે જ સારું હોય કેમકે એના આજકાલ તમે જોતા હશો કે કોઈને ટ્રાફિક ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભું હોય અને આપડી સિગ્નલ છૂટી ન હકતુ હોય તો હોયને આપણા આપે નીકળી જઈએ ઈ આપણા ઈ સૌથી ખોટું હોય કે એને તમે તમારું સિગ્નલ ચાલુ નથી તો તમે ઊભા રોને જયારે તમારી વારી આવશે ત્યારે તમે જો
હા બરાબર છે તો તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી અને તમને ઘણું બધું નોલેજ છે બુક્સ ના બરામાં એ બી એક સારી વાત છે. સારું ચલો તો આપડે પાછ છા મળીએે ઓકે.
ભલે ભલે ઓકે તમે ધ્યાન રાખજો હ તમારું.
હા ઓકે તમે પણ ધ્યાન રાખજો બાય.
બાય.